હલો
કેમ છો
મજામાં
શું કરો સુવાની તૈયારી
હા અવે આરામ કરીસુ
હા આજે આપણે પર્યાવરણ અને પ્રદુષણ પર આ ટોપિક પર ચર્ચા કરવાના છીએ. કે આપડે જોયું એટલે કે આજ આજના આ આપડા જીવનમાં એટલું પ્રદુષણ થઈ ગયુ ચ લો કો ના એટલા વ્હીકલ વધી ગયા છે પેટ્રોલ ના ધુમાડા થઈ રહ્યા છે ઝાડો કપાઈ રહ્યા છે એટલું પ્રદુષણ થઈ રહ્યું છે કે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે કોઈને આ શુદ્ધ હવા લેવા માટે જવું હોય તો વિચાર કરવો પડે છે ગામડામાં જવું પડે છે કે બીજે હિલસ સ્ટેશન પર લોકોને જવું પડે છે કે શુદ્ધ હવા મળવી મુશ્કેલ થઈ ગઈ છે એમ-
બધી જગ્યા પ્રદુષણ તો છે જ વાહન ના હિસાબ થી ફેક્ટરીઓ ના હિસાબથી વૃક્ષો ઓછા થતા જાય છે.
અને માણસની પૈસાની ભૂખ એટલી બધી છે. કે પાછળનું કઈ વિર વિચારતા નથી પોતાનું જ વિચારે છે માણસ બધા સ્વાર્થી થઈ ગયા છે. એટલે વૃક્ષો. નું નિિકંદન નીકળી જાય છે એનાથી પર્યાવરણમાં આપણને ઓક્સિજન મળે નહી કાર્બન ડાયોક્સાઇડ વધી જાય. કેટલા બધા રોગો થાય એના. શ્વાસ લેવાવામાં તકલીફ પડે વૃક્ષો કપાય એટલે પછી વરસાદ પણ ઓછો પડે એટલે દુષ્કાળ પડે. કેટલી બધી તકલીફ એક પછી એક. તી જ જાય પશુ પક્ષીઓ બિચારા જંગલ કપાય તો એ લોકોનું રહેતાણ જતું રહે.
અને હવે તું કેવું. કે બધા શહેરોમાં ઘર દીઠ. વ્યક્તિ દઠ સાધનો થઈ ગયા છે બધા જોબ કરતા થઈ ગયા એટલે એક સાધન ચાલે નને ઘર દી એક એક ઘરમાં પાંચ વ્યક્તિ હોય તો પાંચ સાધન એટલે એટલું પ્રદુષણ થાય એટલ પેટ્રોલ ના ધુમાડા થાય પણ સરકારે. આ સારી વ્યવસ્થા પેલા ગેસની વ્યવસ્થા ગેસ વાળી રિકષા ને ગાડી ને એ બધું કાઢ્યું હવે ઇલેક્ટ્રિક ની વ્યવસ્થા છે હવે એટલે ઇલેક્ટ્રિક ગાડી ટુ વ્હીલર ફોર વ્હીલર બહુ વધ્યા છે એટલે એ સારી છે વ્યવસ્થા પ્રદુષણ બી ઓછું. હોય છે તમે સ્પીડમાં તમે તમારી કામ પણ પૂરું કરી શકો છો પ્લસ પ્રદુષ પર્યાવરણમાં બી અત્યારે વૃક્ષો તો કપાઈ રહ્યા છે પણ પ્લાસ્ટિક એક અત્યારે બધું એટલું વધી ગયું છે કે કોઈ પણ ચીજ વસ્તુ તમે લેવા જાવ તો બધી તમને પ્લાસ્ટિકની બેગમાં આપવામાં આવી છે. કચરો બી નાખો તો તમે પ્લાસ્ટિકની બેગમાં લઈને નાખો છો એટલે આ બધો કચરોનો નિકાલ ના થાય તો બધું પ્રદુષણ વધે છે મચ્છર વધે છે અમારા ફ્લેટમાં પણ લોકો બધા જે તે વસ્તુ મસાલાને બધું ખાઈને પિચકારીઓ પણ જ્યાં ત્યાં. નાખતા હો એટલે આવી ગંદકી તમે કરો તો પ્રદુષણ ફેલાય છે અને માંદગી પણ ફેલાય છે અને આજે રોગો પણ એટલા વધી ગયા છે કારણ કે શુદ્ધ હવા ઓક્સિજન મળવું આપણને અઘરું થઈ ગયું છે એટલે પહેલી વાત તો બને એટલું વૃક્ષો સર. વાવવાનું કે છે અને એક બાજુ આપણે એટલી જગ્યા ઓછી પડે છે ટ્રાફિક સમસ્યા ના હિસાબે કે આપડણે વૃક્ષો કાપી કાપીને રોડ લાંબા કરીએ છીએ કે ફેક્ટરીઓ નવી ઉભી કરીએ છીએ કે બિલ્ડિંગો ઉભી કરીએ છેીએ એટલે આ બધી વ્યવસ્થા શહેરોમાં. જગ્યાઓ નાની પડતી હોવાથી આ બધું મુશ્કેલ બનતું જાય છે.
વૃક્ષો જેમ જેમ ઓછા થાય. આખું સર લ ચાલે છે વૃક્ષો ઓછો થાય તો વરસાદ ઓછો પડે વરસાદ ઓછો પડે તો ગરમી વધે ગરમી વધે એટલે પછી લોકો એસી ને બધું વધારે વાપરે જેમ એસી વધારે વાપરે તો એસી માંથી પણ ગરમ હવા વધારે બાર. હોય છે એટલે દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગના હિસાબથી ગરમીને તાપમાનને બધું વધતું જાય છે. એનાથી જે હિમ બધા પર્વતો છે બધા ઓગળે છે ઓગળે એટલે. દરિયાની સપાટી. ઊંચી આવે એટલે જે મહાનગરો છે જે દરિયા કિનારે રહેલા છે એ એ લોકો. જોખમ વધતું જાય એટલે આ બધી વસ્તુ. એનો એક જ ઉપાય છે કે. ો વધારે વાવશો તો પછી એમાંથી આપણે બહાર નીકળી શકીશું.
હજુ તો પણ ગામડા છે હજુ વ્યવસ્થ. બધા ખેતી કરે છે વૃક્ષો વાવે છે બધું શુદ્ધ હવા મળે છે શુદ્ધ વાતાવરણ મળે છે ત્યાં બધા લોકો બળદગાડું છે ટ્રેક્ટર છે ગા. સાયકલ છે એ રીતે બધા ચલાવે છે કરે છે એટલે એમ પેટ્રોલનોો ધુમાડો ઓછો થાય છે અને લોકો ચાલતા જવાનું બધા પ્રિફેર કરતા હોય છે ગામડામાં કારણ કે એટલી દૂર કઈ જોબ પર કે એવું કઈ જવાનું હોતું નથી ખેતી કરવા જવાનું હોય તો એ પણ નજીકમાં જ હોય છે. અને પ્રદુષણ પણ ત્યાં ઓછું જોવા મળે કારણ કે એટલી ટ્રાફિકની સમસ્યા ના જોવા મળે એટલા વ્હીકલ જોવા ના મળે એટલે પેટ્રોલ ના ધુમાડા ના થાય અને ત્યાંની વાતાવરણ એટલે શુદ્ધ હવા આપણને ત્યાં મળે ત્યાંનું ખોરાકી આપણને શુદ્ધ મળે એટલે ગામડાનું. જીવન એક વાતે આમ જોવા જઈએ તો શુદ્ધ હવા વાળું છે જયારે શહેરનું જીવન એકદમ આપણે સવારથી જોઈએ તો દોડધામ રાત તમે બાર એક વાગ્યા સુધી પણ જોશો મોડી રાત્રે પણ તમે કસેથી બી આવતા હશો તો બી રોડ ઉપર તમારે આમ. સાધુ ન ના પેટ્રોલ ના પ્રદુષણ ના હિસાબે બી આપણને ગરમ હોવા કારણ કે આજુબાજુ કઈ ઝાડ જ વૃક્ષો જ નથી તો તમને ક્યાંથી શુદ્ધ હોવા કે ઠંડક રાત હોવા તડકો ન હોવા છતાં પણ તમને ગરમીનોો અનુભવ થાય છે કારણ કે વૃક્ષો હોય તો તમને ઠંડક મળે કે ઠંડુ પવન મળે. અને ગામડામાં તો બપોરે કે વૃક્ષો જેટલા બધા હોય તે ખાટલા ઢાળીને બેસવાની એ લોકોની એ લોકોની સભા બેસે છે અને બધા ભેગા થઈને વાતચીત કરેને જ ચા ચા પીવાનું ને બધું સાથે બેસીને કરે છે એટલે ત્યાં એવી. સવા ત્યાં પંખો તો શું એસી પણ નહી ને પંખો પણ નહીં પણ જાડની જેવી સુ્ધા હવા એ લોકોને મળે છે કે એ લોકો બધા ત્યાં ઘરમાં ઘર કરતા બહાર બેસવાનું વધારે પસંદ કરે એટલે લાાઈટ બિલ બી ઓછું બળે છે પ્રદુષણ બી ઓછું થાય છે ને. એસી ના હોવાથી એની ગરમ હવા બહાર ફેંકાતી નથી એટલે ગરમી પણ ઓછી લાગે છે.
ગામડામાં લોકોને રહેવું પસંદ નથી ત્યાં રોજગારી નથી એટલે બધા ના છૂટકે શહેરોમાં આવવું પડે ગામડામાં સૌથી મોટો પ્રશ્ન રોજગારી નો છે. બધી મોટી ફેક્ટર. કરીયો બધા મોટા ઉદ ઉપયોગો બધી મોટી જોબ્સ બધી શહેરોમાં છે એટલે લોકો એ ના છૂટ તેભી ગામડા છોડીનેે અહીયા આવું પડે ગામડામાં બી ખેતી આધારિત બધી જીવનશૈલી છે, એમાં પાણી કૂવા ના હોય તો પાણી વગર વરસાદ આધારિત રહેવું પડે, વરસાદ પડે તો ખેતી સારી જ થાય બીજા કોઈ ઉદ્યોગો ગામડામાં છે નહી એટલે લોકો એ ના છૂટકે ગામડા છોડીને સારી જોબ મેળવવા માટે બધા શહેરોમાં દોડતા હોય છે બીજી વાત આપડા ત્યાં શું જે કે ભાઈ સાયકલ ને બધું ચલાવાનું લોકોને શરમ આવે જ્યારે ફોરેનમાં કેવું છે કે લોકો સરકારે ત્યાં પ્રોત્સાહન આપતી હોય છે કે ભાઈ તમે સાયકલ ચલાવશો તો તમને આટલો પગાર એક્સ્ટ્રા મળશે આટલું ઇન્સ વધારે મળશે તો લોકો ત્યાં આગળ વધારે સાયકલ વધારે પ્રિફર કરતા હોય છે ત્યારે આપડે ત્યાં લોકોને એમ જ લાગે કે સાયકલ એક્સરસાઇઝ માટે લોકો ચલાવે બાકી રોજિંદા કામકાજમાં જવા માટે એ લોકો પોતાનું ટુ વ્હીલર કે બી એક્ટિવા કેે જે વાપરવું એ બધો વાપરતા હોય છે પણ સાયકલ લઈને કોઈ પોતાના કામ ઉપર જાય તો એમને કે કે ભ આ તો ગરીબ છે એટલે ત્યાં જતો હશે એમ બાકી ત્યાં તો મોટા મોટા તા નેતા હોય વડાપ્રધાન હોય કે કોઈ બી હોય બધા સાયકલ ઉપર જ જતા હોય છે એટલે ત્યાં આગળ પ્રદૂષણ ત્યાં આગળ આપણા કરતા ઓછું હોય છે
અને એ વાત બી છે અને અહિયાં તો મારા કાકા એસી વર્ષ ના હતા છતાં બી એમને શરમ બીજી કઈ નહી પણ એમને પહેલથી સી ખબર ટુ વ્હીલર ફાવતું બી નતું એટલે એસી વર્ષ ના હતા તો બી દુકાને જતા ને તો સાયકલ લઈને જશે બધા કે તમારા છોકરાઓ ગાડીઓ લઈને ફરે છે તો તમે એક્ટિવા કે ગાડીમાં તમારા છોકરો તમને મૂકી જાય પણ ના ઉં મારી સાયકલ લઈને જ માર દુકાને જઈશ એટલે બધા ન નવઈ લાગતી કે આ ઉંમરે પણ તમે સાયકલ ચલાવો તો અત્યારે પણ એટલા ફીટ છે કે એસી બ્યાસી વર્ષે પણ એટલા ફીટ છે એને એન એ વખતે બી એમને શરમ નથી આજકાલના છોકરાઓને તો સાયકલ ચલાવી એટલે નાના હોય આઠમાં નવમાં ધોરણમાં આયા ને સાયકલ લઈને ટ્યુશન જવાતું અશે? સ્કૂલે જવાતું અશે? હવે તો ટુ વ્હીલર જોઈએ જ. અવે તો ટુ વ્હીલર જ વગર ના ચાલે શરમ આવે અને એટલે ધુમાડા એટલા મોંઘવારી એટલી પેટ્રોલ ના ખર્ચા એટલા મોંઘા પણ પ્રદુષણ એટલું એટલે આ બધું અટકાવવું બઉ જરૂરી છે સાધન લાવો ઇલેક્ટ્રિક છે એ બરોબર છે એ તમારે સારી વસ્તુ છે સરકારે આ કરી છે વૃક્ષો વાવવાનું પણ ચાલુ કર્યું છે, બધું કરે છે, પણ આપડી એની સાથે બધા સાથ સહકાર આપે બધા સાથ સહકાર આપે તો આ કામ આગળ વધી શકે છે ને પર્યાવરણ પણ સુધારી શકીએ છે ને પ્રદૂષણ પણ આપણે અટકાવી શકીએ છે એટલે સરકારની સાથે સાથે આપણે પણ એમને સાથ આપવાની જરૂરી છે કે પેટ્રોલના બદલે આપણે ઇલેક્ટ્રિક સાધન વાપરીએ અને શુદ્ધ રાખ વાતાવરણને શુદ્ધ રાખીએ તો આપડે રોગોથી પણ દૂર રહી શકએ
હા જેમ બને એમ પેટ્રોલને એનો વપરાશ ઓછો કરવાનો આપડે નજીક જવું હોય તો બી ચાલતા જઈએ તો સાયકલનો ઉપયોગ કરીએ તો શરીર પણ સારું રે અને પ્રદુષણ ઓછું ફેલાય અને આપડો પૈસા તો જે ડોલર ખર્ચીને પેટ્રોલ મેળવવા માટે જે આપણે પૈસો કરતો હોય સરકારે પૈસો પણ બચી જાય એટલે ઘણા બધા ફાયદા છે એટલે બધા નાગરિકો એ બધા દેશવાસીઓ એ પોતાની જવાબદારી સમજીને આ કાર્ય કરવું પડે તો જ પ્રદુષણ ઓછું થાય અને આપણું પ‌ પર્યાવરણ જે છે એ આપણે જાળવી શકીશું અને આવનારી પેઢીને પણ સારું વાતાવરણ અને સારી બધી વસ્તુઓ આપી શકીશું
ટોપિક આ ટોપિક પર વાત કરી ઘણું જાણવા મળ્યું થેન્ક યુ આભાર
બાય